હલોવા હલો હલો
હલો
અવાજ આયો
હા હવે આવ્યો આવ્યો આવ્યો તમારો અવાજ હવે
હા તો અવાજ આવે હે મારો
હા આવે છે આવે છે
હા બોલો બોલો
હલો હા અવાજ નતો આવતો બોલો કેમ છો તમે
બસ એકદમ મજામાં તમે કેમ છો
બસ બસ મજામાં મજામાં જમી લીધું
જસટ જમ્યો તમે તમે
બસ બસ જમીને બેઠા અને આમ ઈચ્છા થઈ કે આજે ફસ્ રસપ્રદ વિષય ઉપર આપણેે આજે વાત કરીએ કે મોબાઈલ નોટ નોટિફિકેશન અને માનસિક શાંતિ વચ્ચેનું સંતુલન કેવી રીતે રાખવું જોઈએ
બહુ સરસ વિષય છે ને અને મને તો એવું લાગે છે કે મોબાઈલ નોટિફિકેશન વગર છે ને દિવસ આપણો છે ને આમ બહુ મુશ્કેલ લાગે છે કેમ કે કોઈ ન મેસેજ આવે નહી ખબર પડે નહી કે શું છે શું નહી ન્યૂઝ એટલે નોટિફિકેશન તો બહુ જરૂરી છે
સાચે સાચે સાચે સવાર સવાર આખ ખુલ્લે ખુલ્લે એટલે પેલું જ કામ મોબાઈલ ચેક કરવાનું તો થઈ ગયું છે આજકાલ આપડે તો
બિલકુલ સાચું કીધું કે જોઓ ને આજકાલ તો ઘણા લોકો છે ને અલાર્મ બંધ કરતા કરતા છે ને સોશિયલ મીડિયા પણ જોઈ લે છે આના કારણે તો
હ મને મને મને લાગે જ છે કે આ આદતથી દિવસની શરૂઆત શાંતિ રીતે થતી જ નથી સવાર ઉઠી એવું જ ટુ મોબાઈલ
બિલકુલ સાચું કીધું તમે કારણ કે છે ને આજકાલ તો કેવું કેવાય કે આમ સવારે જોવ ને ન્યુઝ જોઈ ખરાબ તો આખો દિવસ આપડો તો મૂડ જ ના રે કારણ કે આ બધું જ કારણ કે આ બધું જ થાય છે નોટિફિકેશનના લીધે
સાચે અને કેટલીક વાર તો તો કોઈ સંદેશ પણ એટલો જરૂરી નહી હોતો તોય આપણે મોબાઈલ યુ જોતા જ નોટિફિકેશન આવે એટલે જોઈ જ લઈએ છે આપણેે
બિલકુલ સાચું કીધું કે ઘણી વાર તો મારે પોતે જ એવું થાય કે ક્યારે પણ નોટિફિકેશન આવે ને આ અને એનો સાઉન્ડ આઈ જાય ને તો આમ ડાયરેક એટલી બધી ઈચ્છા થઈ જાય કે શું આયો, કોનો મેસેજ આયો એવી ઈચ્છા થઈ જાય છે આમ
ઓહ! તો તમે તમે નોટિફિકેશન બધી એપમાં ચાલુ રાખો છો?
હા પેલા રાખતો હતો પણ હવે તો મેં ઘણી બંધ કર દીધી છે.
તે એનાથી તમને હવે શું ફરક પડ્યો છે બોલો?
જો પેલા તો છે ને ધ્યાન આમ વધુ કેન્દ્રિત રહે છે મારા કામ માટે પછી આમ કેવાયને જેમ કીધું કે કામ કરતા વખતે આમ વારંવાર મોબાઈલ તરફ જોવું નથી પડતું હા
ઓહો હો! આ તો બહુ સારી વાત છે. હું હું પન નોંધ નોંધું છું કે નોટિફિકેશન આવે ને એટલે એકાગ્રતા આપડી તૂટી જ જાય છે. એક કામ કરતા હોય તો ધ્યાન ત્યાં નોટિફિકેશન પર જ જતું રે
બિલકુલ સાચું કીધું કે ખાસ કરીને છે ને જયારે કોઈ આમ ઈમ્પોર્ટન્ટ કામ કરતા હોય ને ત્યારે જ કોકનું મેસેજ કા તો નોટિફિકેશન આઈ જાય ને એટલે આપડે ફૂલ ડિસ્ટર્બ થઈ જઈએ છીએ.
સાચે જ ને તમે સોશિયલ સોશિયલ મીડિયા માટે બી અલગ સમય રાખો છો ખરા?
હા જુઓ ને સવારે અને સાંજે છે ને થોડો સમય આપી દઉં.
તો તો દિવસભર ચેક કરતા જ નથી તમે?
જરૂરી હોય તો જ આમ ચેક કરું નહીંતર આમ કામ હોય એટલું બધું એટલે નઈ થતું
બરાબર છે તો કેમ કે આજે ઘણા લોકોને તો કઈક ચૂકી ના જાય ને એવી પણ બીક હોય છે.
બિલકુલ કે આમ જોવા જઈએ તો આમ દરેક અપડેટ આમ જણાવાનું આમ જરૂરી આમ નથી હોતી ને એટલે
પણ એ દરેક શું કેહેવાય માહિતી જાણવી પણ આપણા માટે જરૂરી હોય છે.
હા હા મારે ખ્યાલથી તો બિલકુલ નહીં આમ ઘણી માહિતી છે ને આપણા જીવનમાં કોઈ આમ ખાસ વેલ્યુ એડ કરતી નથી એ બધી માહિતી
મને પણ આમ એક વાત શું કેહેવાય રસપ્રદ લાગે છે કે પેલા લોકો ઘડિયાળ જોઈને સમય જાણતા હતા હવે મોબાઈલ ખોલે તો નોટિફિકેશન જ આઈ જાય છે.
મારા મારી સાથે પણ રોજ આવું જ થાય છે.
ઓહો તો તો મોબાઈલ ખોલ્યો સમય જોવા માટે અને પછી દસ મિનિટ તો સોશિયલ મીડિયામાં જ બગાડી દઈએ છે આપડે આજકાલ તો
બિલકુલ અને પછી યાદ આવે છે કે જો ને હું તો બીજું જ કામ કરવા આયો તો ને બીજું જ થઈ ગયું આપણે મોબાઈલ જ જોવાઈ ગયો.
હમ આજકલ નોટિફિકેશનના તણાવ પણ વધારે છે એમ એમ લાગે છે તમને
હા ખાસ કરીને જયારે ઓફિસ ગ્રુપ ઈમેલ અને સોશિયલ મીડિયા સાથે હોય ત્યારે આમ બહુ જ તનાવ જેવું લાગે છે.
ઓહ તો કેટલીક વાર તો મોબાઈલ સાયલેન્ટ પર મૂકી મૂકી દેવું જોઈએ આપડે તો આજ
બિલકુલ હું હા તમારી વાત બિલકુલ સાચી છે કે આમ રાત પડે ને તો તો હું સાયલેન્ટ મોડ પર જ રાખી દઉં એટલે આપડી કેવું ઊંઘ બી ડિસ્ટર્બ ના થાય.
તો એનાથી તમને ઊંઘમાં ફરક પડે છે.
બિલકુલ પેલા જોવો ને રાત્રે પણ આમ સાઉન્ડ આવે એટલે આંખ ખુલી જતી તી બટ હવે એવું નથી થતું.
ઓહ તો આજે આજે ઊંઘની ગુણવત્તા પણ મો મોબાઈલથી અ અ એના પર અસર થાય છે ઊંઘની
બિલકુલ તમારી વાત તો એકદમ સાચી છે તમે જેમ કીધું એમ જ કે આમ કેહેવાય ને કે લોકો તો છે ને હમણાંના તો છે ને સુતા પેલા આમ પેલા પણ આમ મોબાઈલ જ આખો ને આખી રાત આમ ચાલુ ન ચાલુ જ રાખે એમની આંખોની સામે
હા ને પહેલાના ટાઈમમાં આપણેે શું કરતા તા કે સુતા પેલા મસ્ત પુસ્તક વાંચવા વાંચીએ તો આપણને વધુ સારું લાગે અને હવે તો મોબાઈલ જ લોકો યુઝ કરે છે.
હા બિલકુલ અથવા કે હલકી આમ મ્યુઝિક સાંભળે તોય આમ ચાલે મારા ખ્યાલથી તો આમ કેવાય ને
સાચેમાં પણ હું શું કે તમે આમ ડીજી ડિજિટલ વિરામ વિશે શું સાંભળ્યું છે ખરું
હા જો એક દિવસ અથવા કેટલાક આમ કલાક મોબાઈલથી દૂર રહેવું એને આપણે ડિજિટલ ડિટોક્સ કહીએ છે.
ઓહ તો તો તો તમે ક્યારે આ પ્રયાસ કર્યો છે ખરો
હા ને મેં તો છે ને આ એક રવિવાર સોશિયલ મીડિયા બંધ જ રાખ્યું હતું.
ઓહ તો પછી તમને કેવું લાગ્યું તું આમ કેવું લાગતું તું
પેલા તો આમ શરૂઆતમાં જોવા જાય ને તો આમ અજીબ લાગ્યું તું બટ આમ પછી છે ને બહુ શાંતિ મળી
ઓહ તો તો આમ શું કેહેવાય કે તો તમે આમ મોબાઈલ બંધ રાખ્યો તો સોશિયલ મીડિયા નતા વાપરતા તો એ દિવસે તમે પછી શું કામ કર્યું આખ
જો પેલ પેલા તો છે ને મેં ફેમિલી સાથે સમય વિતાવ્યો પછી થોડું વાચન કર્યું અને વોક પર જતો રહ્યો આવી રીતે ટાઈમ આપડો પસાર થઈ ગયો મારો તો
ઓહ સરસ સરસ તો એ તો હું તો અનું કે એ બધું જ મોબાઈલ વગર પણ થઈ શકે છે તો એ યાદ એ યાદ આપણને આવ્યું હશે કોઈ દાળો
હા બિલકુલ ને કેટલીક વાર તો જોઓ ને ટેકનોલોજીની બહાર પણ એક આમ એક મોટી જ દુનિયા છે.
સાચેમાં અને પણ હવે બાળકો પર નોટિફિકેશનની સાંસ્કૃતિકની આમ એમ શું અસર પડે છે તમને શું લાગે છે. કે બાળકો ઉપર શું અસર પડી રહી છે આજકાલ
હોવા જઈ ને તો મને તો એવું જ લાગે છે કે આમ એમનું ધ્યાન તો આના કારણે ઓછું જ આમ બધામાં જ પડે છે વાંચવાનું લઈ લો કે રમતમાં કસ્માં એ લોકોનું ધ્યાન નહી હતું જ્યારથી આપડે મોબાઈલ આવે છે ત્યારથી
ઓહ હો તો તો અને ધીરજ પણ ઓછી થતી જાય છે હવે તો લોકોમાં બધું એકદમ ફાસ્ટ બધાને જોઈએ છે.
બિલકુલ આમ કહેવાય ને કે એકદમ આમ ઇન્સ્ટન્ટ જોવે છે એકદમ ફાસ્ટ
તો આમને આપણે કેવું કે માતા પિતા એ બી તો હું શું માનું કે આમ માતા પિતાએ શું કરવું જોઈએ આને આમ કંટ્રોલમાં કરવા માટે
પેલા તો પોતે જ એક્ઝામ્પલ સેટ કરવું જોઈએ એવું છે.
એ તો સાચી વાત છે એકદમ તમારે કે બાળક બાળકો કરતા જો મોટા જ વધુ મોબાઈલનો વપરાશ કરતા હોય છે આજકાલ તો
બિલકુલ એ તો કહે છે કે ફેમેલી ટાઈમ
હલો
હલો
હલો, અવાજ આવ છે હા. બોલો, બોલો.
અને કેવાયને કે દર વખતે તો ખાસ જ.
એ તો છે, અને આમ હવે જમવાનો જમવાના સમયે તો ખાસ લોકો આજકાલ મોબાઈલ ને બધું યુઝ કરતા હોય છે- શું કેવું તમારું એના
સમયે તો આપણે કેવાય ને રીત પરંપરામાં કે મોબાઈલ તો આમ ના જ વાપરવો જોઈએ જમતા વખતે. આમ એક સાથે ફેમિલી સાથે બેસવાનું, વાતચીત કરવાની, પછી આમ આખા દિનચર્યામાં શું કર્યું હોય એની વાતચીત કરવાની. કશું દુઃખ પડ્યું હોય એ શેર કરવાનું, એવી બધી વાતચીત કરવાની. એટલે તેથી કેવું આમ આખું મગજ પણ આપણું રિલેક્સ થઈ જાય, કારણ કે આપડા ઘરવાળા લોકો જોડે આપણેે વાત કરીએ એટલે આપણું મગજ હળવું થઈ જાય અને કશું આમ દુઃખ હોય, દુઃખ ભર્યું હોય. તો હળવું થઈ જાય આપણા ઘર વાળા લોકો જોડ વાત. જેથી આપડે છે ને આમ. કેવાય ને કે જમતી વખતે તો મોબાઈલ સાઈડ પર જ મુૂકવું જોઈએ, અને જમવા ટાઈમે તો છે ને આમ કેવાયને કે એક સાથે બધા જમવા બેઠા હોય ને તો તો એના જેવી એક બી વાત જ નહી.
સાચેમાં સાચે બહુ સાચી વાત કીધી છે, પણ હું તો એવું માનું કે જો આપડે નોટિફિકેશન બંધ કરવાની સૌથી સારી રીત કઈ લાગે છે તમને.
જોવા જઈ ને તો આપડે કઈ કામ વાામ કરતા હોય તો પેલા તો ત્યારે બંધ કરી દેવાની, તેથી આપણને ડિસ્ટર્બ ના થાય. અને પછી આપડે કઈ કેવાયને બહાર જતા હોય ત્યારે પણ બંધ કરી દેવાનું, તેથી આપણે એન્જોય કરી શકાય. આ બધા કારણ લીધા છે ને બધું એ થઈ શકે.
બઉ બઉ બઉ બઉ સાચી વાત કીધી તમને મને. તો આ વાત, ટોપિક વિષય ઉપર વાત કરીને તમારો એટલો બધો આનંદ થયો છે ને કે આપણે ફરી એકવાર બીજા એક નવા વિષય પર આપણે વાત કરીશું.
બિલકુલ ચોક્કસ આપ. આપવા એક મસ્ત આપ વિશે પર વાત કરીશું.
ચોક્કસ, ચોક્કસ, મળીએ મળીએ.